હેલો હા બેન મજામાં.
હા હું મજામાં તમે કેમ છો બેન.
બસ એકદમ સારું છે હા બોલો બોલો.
કાઈ નઈ જો આજે છે ને અમારે એક આજે અમારે. ઘરે મહેમાન આવાતા. ઈ મહેમાન ને દીકરી છે ને થોડા એટલે કેવ ને કે એક દોઢ વર્ષ. પેલાજ એના લગ્ન થયા હતા તો એ બિચારા મહેમાન બહુ એમ કેહેવાય ને કે કેતા. તા કે મારી દીકરી તો લગ્ન કરીને ગઈ ને પછી એના સાસરા વાળા તો એમ કે છે કે. હવે લગ્ન થઈ ગયા તો હવે ઘરકામમાં જ ધ્યાન આપવાનું એમ. કે તમારે હવે નોકરી નહી કરવાની તમે નોકરી કરશો તો ઘરકામમાં ક્યારે ધ્યાન આપશો એમ. તો એ એમ ઓલું કરતા હતા તે ઈ સાંભળીને મને વિ. વિચાર આવ્યો કે આપણા દેશમાં અને આખી દુનિયામાં ખાલી આપણા દેશમાં જોયું ને આખી દુનિયામાં. કેટલા એ વખતથી. એમ કે છે મહિલાઓને સશક્ત કરો અને મહિલાઓનું ઉત્થાન કરો મહિલાઓને આગળ લાવો. આવું બધું થાય છે પછી ઘણા સેમિનારો થાય છે આ સરકાર ઘણી યોજના. યોજનાઓ બહાર પાડે છે મહિલાઓ માટે પણ મને એમ થાય ખરેખર તો થીયું છે કે નહી. એટલે એ વખત મને એમ થાય કે અમુક સ્તર સુધી થીયું છે મહિલા સશક્તિકરણ કે ગામડાઓ જે અમુક પછાત ગામડાઓ હોય એમાં મા બાપ પોતાની નાની નાની દીકરીઓને ભણાવતા થયા છે હવે ધીમે ધીમે અને અ પેલા તો. પેલા ગામડામાં એમ કેતા કે દીકરીને તો દસમું તો ઘણું ઘણું થઈ ગયું એમ બારમું ને ગ્રેજ્યુએશન ન કમ્પ્લીટ કરવા દે. તો હવે એવા ગામડાઓમાં પણ હવે ધીમે ધીમે દીકરીને મા બાપ જ કે છે કે ના હવે તારે ગ્રેજ્યુએશન કરવું હોય તો કર તારે જે સ્ટ્રીમ લઈને જે જોબ કરવી હોય તો કર અ. ગામડામાં રતી હોય દીકરી તો વધારે તકો માટે એ લોકો શહેર માં પણ મોકલે છે. તો અમુક સ્તર સુધી ચોક્કસ મહિલા સશક્તિકરણ થયું જ છે અ સરકારના પ્રયત્ન તો છે લોકો ના પ્રયત્ન છે મહિલાઓમાં પોતાની હિંમત આવે છે તો. પણ અમુક સ્તર સુધી હજી નથી થયું કારણ કે લોકોના મનમાં વર્ષો ના વર્ષ સુધી જે વિચાર સરણી પેઢી દર પેઢી ઉતરે છે. કારણ કે બાળકને જન્મ થી કઈ ખબર નથી હોતી કોણ ઊંચું કોણ નીચું કોણ કાળું કોણ ગોરું પૈસા પૈસાદાર કે ગરીબ ને પોતાના મા બાપ પોતાના પરિવારમાં જે વાતચીત થતી હોય અથવા તો જેવા એમના અભિગમ જોયા હોય એની પરથી જ બાળક શીખતું હોય. એટલે પરિવારમાં નાનપણથી જ કદાચ જે પરિવાર માં નાનપણથી જ બાળકે મમ્મી આમ કેવાય ને કે અમુક લોકો ધમકાવતા બહુ હોય પોતાના ઘરમાં કે તારે આમ ન કરવાનું તારા ઘરના કામ જ કરવાના બાર કોઈની સાથે વાત કરવાની નહી બહાર જવાનું નહી તો નાન પણથી બાળક આ બધું જ શીખે ને મોટું થઈ ને એની વિચારસરણી પણ એવી જ થવાની છે ને એવું જ કરવાનું છે બરાબર ને બેન સાચું કીધું ને મેં.
સાચી વાત છે એકદમ સાચી વાત છે. આપણેે મહિલા સશક્તિકરણ એટલે શું કે ચલો એવું નથી કે ખાલી આ લેડીસ કોઈ બાળક નાની છોકરી હોય તો એને શિક્ષણ અપાવી દઈએ એટલે પૂરું થઈ જાય એમ. એને આપડે એટલી તક બી મળવી જોઈએને. સામે કે એની રીતે એની ઇન્કમ ઊભી કરી શકે એ પોતે આત્મનિર્ભર થઈ શકે. હવે કેવું છે ખબર છે સમાજમાં હજી તમે કયો છો ને ઈ વાત સાચી છે કે આપણે આગળ વધ્યા છે વિચારોમાં પણ આગળ વધ્યા છે પણ તો પણ તમે જુઓ ને કે એક મહિલા હોય ને એક છોકરી એ હંમેશા એક જગ્યા એનો અટક અટકાવ થઈ જાય છે જો પેલા છોકરીઓને તો એક લિમિટ આવી જાય કે તું હજી નાની છોકરી છો તારા હજી લગ્ન નથી થયાં તો આ એક તારી લિમિટ છે તારે આટલું કરવાનું બરોબર છે મેરેજ થાય ને પછી પત્ની બની જાય એટલે પત્ની ને વહુ બની જાય એટલે જે કુટું સસરા સાસરથી બધા ઈ માનવાનું એના મા હસબેન્ડ નું બધું માનવાનું હોય. પછી માતા થઈ જાય એટલે બધું માતા તરીકે છોકરાનું પૂરેપૂરી સો ટકા જવાબદારી એ પિતા નુ કેવું હોય ત્યારે એનું સંભાળ રાખે. છોકરાઓની બાકી બધી જવાબદારી માતાની આવી જાય બાળકને સંસ્કાર આપે તો મને એવું થાય કે આખા પરિવારને એક કામ કેવાય ને કે હિંમત થી સાચવે છે એને પ્રેમથી લા. સમજાવે છે બધી રીતને એની સાથે ઉભી રહે છે પણ ઈ જે મહિલા જયારે પોતાની જાતને જોવા ને તો કેટલું એકલું ફીલ થતું હોય ઘરના બધા મેમ્બર માટે પોર્ટ માટે ઈ એક લેડીઝ જ હોય છે. પણ જયારે એ એક લેડીઝ ની વાત કરીએ ને તો હંમેશા એકલી રીતે જોવા મળે છે એમ. જો ભણશે છોક લેડીસ ભણશે છોકરીઓ ભણશે તો શું એના બાળકોને સારું શિક્ષણ આપી શકશે. પછી હેલ્થ વાઈઝ બી એને વધારે ખ્યાલ આવશે ભલે તો નાની મોટી રીતે ઈ લોકો સોલ્વ કરી દે કે રસોડામાંથી કઈ પણ વસ્તુ હોય હળદર હોય તો એઈ લગાવી દે એવું કરી શકે. પણ કેવી રીતના સમાજમાં પણ જો ભણેલી લેડીઝ હોય તો કે કેટલું સારું ચેન્જીસ લાવી શકે એમ અત્યારે તમે જોઓ ને તો જો ડોક્ટર છે ટીચર છે, એન્જિનિયર છે સાયન્ટિસ્ટમાં પણ તમે જોઈ લો ને પોલીસ આપણે ટ્રાફિક પર જતા હોય તો કે કેટલી બધી લેડીઝ ત પોલીસ હોય છે તો એમાં સો ટકા એમાં ઈ ક્ષેત્ર આગળ વધ્યા જ છીએ આપડે. કે મહિલાઓ એમાં આગળ આવી ગઈ છે પણ તોય આજની તારીખે તમે જુઓ ને તો કેટલી બધી પડકારો છે અમુક જગ્યા અમુક ગામડામાં કે નથી ભણાવતા હોતા પછી નાની ઉંમર માં જ લગ્ન કરી દે એટલે ભણવાની તો વાત દૂર પણ એને દુનિયા જ નથી જોવા દેતા કે દુનિયામાં શું ચાલે છે. બસ બાળ લગ્ન કરાવી દે એટલે પૂરું થઈ ગ્યું છે. પછી દહેજ પ્રથા એ એટલો મોટો દૂષણ છે ને સમાજનું. કે બધે બધું મહિલાઓને તે જે નવી પરણેલી સ્ત્રી હોય ને એને જ બધું ભોગવું પડે છે એમ અને ઘણી જગ્યાએ મેં જોયું છે કે છોકરોને છોકરીમાં પણ ભણવા માંથી માંડીને ખાવાથી કપડા બધી વસ્ત તુમાં એટલો ભેદભાવ લાગે ને તો ઈ જે નાની છોકરી હોય ને જેને હજી એથી ખબર બી નથી પડતી એને એની એના મગજમાં જે ઇફેક્ટ થઈ જાયને કે ના હું છોકરી છું તો મારે એક લિમિટ મારે આ ન કરવું જોઈએ. ઘણા એવા ગરીબ પરિવાર હોય છે ને કે પૈસા ની તંગીન લીધે એ લોકો છોકરી નું ભણવાનું છોડાવી દે. કે ભણીન શું કરી લેશે હવે એને તો ઘરના કામ જ કરવા છે પણ એની બદલે જો છોકરાને ભણાવીએ ને તો આપડી આપણે આર્થિક રીતે આપડે આગળ વધી શકશે. તો મને એમ લાગે કે ઈ લોકો કેમ સમામ સેમ ચાન્સ નથી આપતા કે ચલો છોકરીને પણ ભણાવીએ મોટી છોકરીને ભણાવશું તો ઓટોમેટિકલી હેલ્પ કરશે તો એના નાના ભાઈ છે કે નાની બેહેનને ભણાવવામાં હેલ્પ કરવાની ઈચ્છે ને એમ તો આપડે એવું કેમ નથી કરી શકતા. કે આપડે લેડીઝને જે એટલી સે આત્મનિર્ભર બનાવી દઈએ ને કે ઈ એની પછી એના ભાઈ-બહેન છે કે એના બાળકો છે કે એના પરિવારને સાચવા માટે એટલી સમર્થ બને. અને જો સરખી રીતના આ આગળ વધે તો એ ગરીબી ભી ઘટાડી શકે છે ને બરાબર છે ને.
હા એકદમ સાચી વાત છે. અને તમે જે કહો છો ને કે સ્ત્રીને અ નાની છોકરીને ઘણી વાર ભણાવતા નથી. તો હું જ તમને મારી જ વાત કરું કે અમે જ્યાં અ જૂના ઘરે રેતા ને ત્યાં પાડોશી માં એક પાડોશમાં બેન રેતા. તો એ ઘણી વાર અમારા ઘરે વાત કરવા આવતા ને તો એમ કેતા કે હવે મારે મારી દીકરીને બહુ ભણાવી નથી બસ હવે દસમું પૂરું કરશે અને બારમું બારમું કરીને કોલેજને એક બે વરસ કરીને છોડાવી દેવું છે તો ગ્રેજ્યુએશન આજના જમાનામાં બધા ગ્રેજ્યુએશન માંગે એટલે બાકી હું તો એટલું પણ ન ભણાવું. ઈ બેન એવી રીતે વાત કરે. તમારી મમ્મી એમ કેતા કે શું કામ તમારે એવું કરવું છે ભણાવો ને બિચારીને જે ભણવું હોય. તે ઈ કેતા કે એમણે એમ કીધું કે એને તો પરણીને ઘરે રોટલા જ ટીપ્પા ના છે ને. તો એની માનસિકતા જોવો અને ઈ પોતાની ઘણી વાર વાત કરતા હોય ત્યારે પણ ઈ એમ જ બોલતા હોય કે મારા મમ્મી પપ્પા પણ એમ કેહેતા કે તા તા તારી કરતા તો તને હા તારા ભાઈ ને ભણાવવું સારું કેમકે તારાય સાસરે જઈને રોટલા ટીપ્પાના છે ને. તો એ વખત મને એમ થ્યું કે આ બેેનને નાનપણથી જેના મમ્મી પપ્પા એમ કીધું કે તારે તો ઘર કામ જ કરવાનું છે તારે ભણીને કઈ કામ નથી. તો મોટા થઈને ઈ બેન પોતાની દીકરી માટે એવો જ વલણ રાખ્યું. કે હવે એને ભણાવી નથી. એટલે નાનપણથી જ તમે કન્યા ના ઉછેર માં જે રીતેનો, અભિગમ રાખો ને મોટી થઈ ને ઈ પોતાના સંતાનો સાથે પણ કરતી હોય. છે, અને ઘણામાં બાપ ભણાવતા તો હોય છે, તો ઘણા શું કરે કે છોકરાને તો અમે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો છે હો મોંઘી ફીસ, મોંઘા યુનિફોર્મ પછી બધી જ બુક્સ, લાવી દે અને છોકરીને તો કેવાય ને કે સાવ અ આમ કેવાય ને કે જેવીતે સ્કૂલમાં મૂકી દીધી હોય એના ભણાવવા પ્રત્યે એને પૂછતા પણ ન હોય, કે બેટા તારે આજે શું ભણાવું તને કેટલું આવડે છે. આપડે પહેલા ધોરણમાં બાળક હોય તો આપ આપણે એને બધું પૂછીય કે બેટા તને ક ખ ગ આવડે છે એક બાર ખડી આવડે છે એક બે ત્રણ ચાર એવા આ આંક આવડે છે એવું બધા આપડે પૂછતા હોય તે લોકો એવી રીતે દીકરી ઉપર ધ્યાન જ ના આપતા હોય અને સમ્ પૂર્ણ ધ્યાન પોતાના દીકરા ઉપર જાપતા હોય અને બીજું મને ઈ કે, અ સ્ત્રી માટે બધા એમ જ કે કે સ્ત્રી એ તો લગ્ન કરવા જ પડે હ ઇ વગર સ્ત્રી તો આમ કહેવાય અને સમાજ પછી એને મેણાટોળા મારે એટલે ઈ સ્ત્રીને અંદર અંદર કેટલું દુઃખ થાય ચાલો હવે સ્ત્રી લગ્નને કરી લીધા તો પછી, સ્ત્રી લગ્ન કર્યા પછી જે ઘરકામ કરે છે. હવે ઘરનું કામ કઈ સહેલી વાત જ છે રસોઈ કરવાની હોય, આખું ઘર તમારે સ્વચ્છ રાખવાનું હોય. બરોબર બાળકોને તૈયાર કરીને મોકલવાના હોય પછી. બ બધા વડીલોનું ધ્યાન રાખવાનું હોય, કેટલા બધા કામ હોય, પાણી ભરવાનું હોય, વાસણ, કચરા પોતા આટલું બધું કરવા છતાં બાળકોને તમે સંસ્કાર આપો વડીલોને સાચો પતિનું પણ ધ્યાન રાખો તમે એ એટલું કરવા છતાંય ઘણી વાર પુરુષોના મો એમજ કે હવે તું તો શું કરસ તારે તો ઘરકામ જ હોય ને બહાર નીકળે ને કમાવા જાય તો ખબર પડે. અને અમુક સ્ત્રીઓ તો આજના જમાનામાં ખાલી ઘરકામ જ નહી, બહાર થી કમાય પણ છે ને, ઘરનું કામય કરે છે ને, છોકરાઓને પણ સાચવે છે. એટલે આટલું બધું. કરવા છતાંય છેલ્લે સ્ત્રીને તેમજ કે તું શું કરશ તું. તારે કાઈ કરવાનું હોતું નથી, અને જયારે કોઈ સ્ત્રી નું અપમાન કરે અને આજકાલની સ્ત્રીઓ તો આધુનિક વિચારસરણી વાળી થઈ ગઈ છે. એટલે આધુનિક વિચારસરણી નો મતલબ એમ નઇ કે આપડે બધાને, અપમાન કરવાનું કે સ્વચ્છંદી વર્તન કરવાનું પણ જયારે એક સ્ત્રી પોત પોતાના માટે બોલે ને કે ના લગ્ન પછી હું તો નોકરી કરીશ, ભલે મારા સંતાનો થઈ જાય પછી હું મારી જોબ ચાલુ રાખીશ. કેવું કઈ પોતાની રીતે પોતાનો નિર્ણય રે અ થ પોતાને જે કરવું હોય કરે ત્યારે સમાજ એમ કે આ તો જો કેવી તોચડી છે‌. કેવું સ્વચ્છંદી વર્તન કરે છે એને સ્ત્રી તરીકે વર્તન કરતા આવડતું જ નથી મા બાપ પે સંસ્કાર નહી આપ્યા હોય કે છોકરી તરીકે કેવી રીતે વર્તન કરવાનું, ત્યારે સમાજને આવા મેણા ટણા મારતો હોય છે. એટલે ઈ વિચારસરણી અજી જડમૂળ માંથી નાબૂદ નથી થઈ બરોબર ને બેન સાચી વાત ને
એકદમ સાચી વાત છેને તમે જો કીધું ને કે આજ દિ વસે ઘર સંભાળે છે, ઓફિસ સંભાળે છે. પણ તમને ખબર છે ઈ સંભાળવા છતાં પણ મારી અમારી બાજુમાં જ એક ભાભી રેતા હતા હસબન્ડ વાઈફ બંને જોબ કરે છે. બંને કેવું એકદમ સાથે જાય છે સાથે આવે છે સેમ ટાઈમ ઓફિસનો છતાં હું જોઉં ને કે ભાઈ આવીને શાંતિ થી આરામ કરતા હોય છે ફેમિલી સાથે વાત કરતા હોય અને ભાભી આવીને બિચારા સીધા ઘરકામમાં વળગી જાય અને બધું રાત્રે સુવે નય ત્યાં સુધી નાની મોટી બધી ઘરની જવાબદારી એની માથે હોય છે. છતાં ઘરમાં એવું જ લાગે છે કે ના અમારો છોકરો અમને કમાઈને આપે છે વહુ તો બસ ખાલી ટાઈમપાસ કરવા માટે જોબ કરે છે. હજી આ જેે માનસિકતા છે ને કે ઘર વાળા જ તે જયારે ઘરની વહુ ને અથવા ઘરની દીકરી ને સપોર્ટ નો કરે તો એ છોકરી ક્યાંથી માનસિક રીતે તે વિકાસ કરીને આગળ પોતાના કામમાં આગળ વધી શકવાની આવી જ આવી જ માનસિકતાને લીધે છે ને આપણેે તમે જુઓ ને કે કેટલી મહિલાઓ તો બિચારી હિંમત જ છૂટી જાય છે. અને જે ગમે એટલી હિંમત ભેગી કરીને આગળ વધવાની ટ્રાય કરે ને પણ છતાં જસ ના પડે ને એટલે ઈ સંતોષ જે મળવો જોએ ને કે ના હું ભણી છું, હું કામ કરું છું એ સંતોષ મળતો જ નથી. મને એવું લાગે છે ચલો આપડે હવે પછી મળશું બેન મારે એકચુલી મારા છોકરાને છે ને સુડાવાનો છે તો આપડે કાલે વાત કરીએ
ચોક્કસ ચોક્કસ આવજો હો બેન
હા આવ જો.